હાલો. હાલો. જય શ્રી કૃષ્ણ ભાઈ.
જય શ્રી કૃષ્ણ બેેન, જય શ્રી કૃષ્ણ. કેમ કરોરો તા?
મજામાં તમે.
અમેય મજામાંય આનંદ મંગલ ફસ્ટ ક્લાસ એ ટકાટાકે.
બરાબર શું કરો છો.
હમણાં સાઈડે હતો અહીંયા બેઠો હતો કસ્ટમર ની વાટ જો રહો એ આવનાર હતો હમણાં એ હમણાં રોજ જોવા આવનાર હતો એની વાટ જોઉં છું હમણાં.
બરાબર છે. તો હાલમાં તમે નજીકમાં... કઈ જગ્યાએ ફરવા ગયેલા છો કે એવું કઈ એના વિશે મને જણાવો ને.
હ હ હાલમાં તો હાલમાં તો કાશ્મીર ગયો, કશ્મીર ને બોવ સારી રીતે ત્યાંથી પછી રોપ વેમાં ઉપરની બાજુ ગયા તા કટારિયા મતલબ આપડી સારી જગ્યા છે ત્યાની. બો મજા આવે બધાને. એને કઈ ને પિકનિક
અચ્છા અચ્છા બરાબર છે, અને બીજે કઈ જગ્યાએ જયેલા.
ઉતરી ઉતરીનેને જપુર પછી ને ઉદયપુર સિટી પેલેસ કેને ત્યાં સિટી પેલેસમાં એને મ્યુઝિયમ પેઈન્ટીંગ્સ એના વિશે માહિતી આપવી.
અચ્છા બરાબર છે, તો હું તમને મારી વાત કરું તો અમે હાલમાં જ બે ત્રણ મહિના પેલા જ અમે ફરવા ગયેલા હતા, તો અમે કઈ સાઈડ ગયા હતા જેમ કે દ્વારકા છે... બેટ દ્વારકા છે, પોઈચા છે, પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં સરદાર વલ્લભભાઈ નું જે સ્ટેચ્યુ છે મોટું... ત્યાં અમે ફરવા ગયેલા હતા, અને અમે લોકો ફેમિલી જોડે ગયાતા તો બહુ જ મજા આવીતી ફરવાની અને ઘણા બધા મતલબ કેવાય ને જે રસ્તામાં જે જે વચ્ચે સ્થળો આવે, તે પણ અમે લેતા જતા હતા, જેમ કે... ખોડલધામ છે, કાગવડ પછી વીરપુર છે જલારામ બાપાનું મંદિર, તો અમે આવી રીતે અનેક જગ્યાએ ફરવા માટે ગયાતા અને ફેમિલી જોડે ગયાતા તો બહુ જ એન્જોય કર્યો અને બહુ જ મજા આવી હતી અમને. અને અમે ફેમિલીના દસ થી બાર જણા હતા તો અમારું કેવું હતું કે અહીંયાથી અમે પેલા નીકળ્યા ત્યારે અમે લોકો અ વડોદરા થી નીકળ્યા હતા અને પછી ત્યાંથી અમે ડાયરેક્ટ... સાળંગપુર સ્ટોપ કર્યું હતું, અને નાઈટ સ્ટે અમે ત્યાં કર્યું હતું, સાળંગપુર અને પછી અમે બીજા દિવસે બીજી જગ્યાએ ફરવા માટે ગયેલા હતા, અને સાળંગપુર પહોચી અને રાત્રે અમે ત્યાં હનુમાન દાદ આરતી લીધી, દર્શન કર્યા, અને પછી ત્યાં જે મોટી મૂર્તિ છે સ્ટેચ્યુ ત્યાં જઈ અને અમે ફોટોસ પણ પાડ્યા, તો એવી રીતે ઘણી બધી અમે બહુ જ મજા કરી હતી, અને પછી અમે લોકાએ બીજી જગ કે ગયા સવારે તો... ત્યાં કેવું કે અમે દ્વારકા ગયેલા હતા... તો... ત્યાં બી એવું જ અને ત્યાં તો ભીડ... પણ બહુ જ હતી મંદિરમાં તો... પછી અમે લોકો એ ત્યાં જઈ અને... ત્યાં જે બહુ જ લાઈન હતી, તો અમે લાઈનમાં ઉ ઉભા રયા અને પછી અમે દર્શન કર્યા પછી ત્યારબાદ અમે ફોટોસ લીધા પછી છેને ત્યાં કેવું છે કે મતલબ દ્વારકા મંદિર છે ને, ત્યાં જે ઉપર ધજા ચડતી હોય ને ઈ જો આપણને જોવા મળી રહે ને તો કેવાય ને કે આ... કાંઈક લક જ અલગ ક્હેવાય, એમ કે આપડે નસીબ વાળા ક્હેવાય. બાકી ઈ વધારે... ઘણા લોકોને એ જોવા ના મળતું હોય એમ તો એ રીતે અમને એનો બી લાભ મળ્યો હતો તો અમને બહુ જ મજા આવી હતી એ રીતે.
સારું કેવાય બેન એને હજી હજી એને તમે ક ક્યાં ક્યાં ફર્યાયા.
હા બીજા અમે પોઈચા ગયેલા હતા તો પોઈચા જે સ્વામિનારાયણ ભગવાન નું મંદિર છે, તો અમે ત્યાં બી ગયા હતા, પછી ત્યાં કેવું હતું કે ત્યાં ઘણા બધા શ્રદ્ધાળુઓ યાત્રિકો પણ આવ્યા હતા દર્શન કરવા માટે અને અમે... બે નાઈટસ પોઈચા બી સ્ટે કર્યું હતું, અને પછી ત્યાંથી અમે નાઈટ સ્ટે કરી અને બીજા દિવસે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા, તો ત્યાં કેવું છે કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની જે પેલી મૂર્તિ છે ને સ્ટેચ એના જે કહેવાય ને ચેસ્ટ સુધી આપણે જઈ શકીયે છીએ, હા અને એની જે ઊંચાઈ છે ને ઊંચાઈ બહુ જ ઊંચું છે એ સ્ટેચ્યુ, અને ત્યાં આપડે ઉપર જઈએ ને તો એટલો પવન લાગે છે ને... કે આપડે ઉભા પણ ના રહી શકીએ, એટલે હાઈટ જ એટલી છે એ સ્ટેચ્યુ ની, કેવાનો મતલબ એમ, અને ત્યાં બી ઘણા જ બધા લોકો હતા, અને ત્યાં એક ઈ સારું છે સિસ્ટમ કે ત્યાં જે સિનિયર સિ ટીઝન લોકો હોય ને જે મોટા લોકો એ લોકોને ગાડીમાં લઈ જાય અને ગાડી થી પાછા ત્યાં ગેટ સુધી મૂકી જાય, તો શું છે કે એ લોકોને બહુ ચાલવું બી ના પડે અને એ ફરી પણ આરામથી શકે તો એ સિસ્ટમ મને... ત્યાંની બહુ જ ગમી એમ. તમે કહેલા છો સ્ટેચ્યુ ઓફ યુનિટી
ના હું ના ભન હ હવે પ્લાન કરું છું મારા ફેમિલી સાથે મારા એના ધવાવાડીના અર્ધાંગીની સાથેને બહ પ્લેન કરું છું ને ઘણા ટાઈમ થી હું પ્લાન કરું છું પણ ક્યારે જયારે પ્લેન કરવા જેવું કે એને જયારે એને અ ફરવાનું વિચારતો હોય ત્યારે કઈક ને કક એ અમા પ્રસંગ આવી જેથી કરીને અ પછ પ્લેન જે પ્લેન અમે બનાવી પછી ફેલ થઈ જાય
અને એરી
મમ્મી ફેમિલીને કીધું કે આ વખતેને હવે હાલ જોયું ં ઘણાં પછ થો છી વરસાદની સિઝન આવી જશે વરસાદમાં પછી તમને ખબર છે ક્યાંય જવાનું અને પોસિબલ ના થાય આપને આપડ પબલ તો થાય બેન પણ પછ મજા આવે કે
હા એ તો વાત સાચી છે તમારી અને પછી અમને કવું ને તો અમે લોકો પછી વીરપુર પણ ગયેલા હતા અને પછી કેવાય ને કે આપડે કઈ જગ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અમે ઘણી બધી જગ્યાએ ગયા ત અને પછી છે ને અમે લોકો હા હમણાં પ્લેન કરીએ છીએ વરસાદમાં કે સાપુતારા જવાનું એમ તો ત્યાં શું છે કે સાપુતારાનું વરસાદમાં જવાની કઈક અલગ જ મજા છે એમ એ ત્યાંનો જે વ્યૂ હોય ને એઈ જ આખો અલગ હોય છે બકોઝ કે વરસાદ પડતી હોય અને આખું કેહેવાય ને નીલું છમ થઈ જાય ઉપરનું જે ડુંગર હોય છે એ બી એકદમ જોવાની બહુ મજા આવતી હોય છે તો અમે લોકો હમણાં જસ્ટ પ્લેન કરીએ છીએ જવાનું સાપુતારા તમે ક્યાંય કરો છો પન હમણાં જવાનું
હમણાં તો ફિહાલ નહી હવે એને હવે જયારે મારા લગ્ન થશે એના પછી અમે હનીમ હનીમ વિચાર આગ જો તમે જગ્યાને બ પછ તમને જણાવી દઉ કેન પછી એના હજી કેરલા બાજુ તમે પૂછો તો બચન થાઈલેન્ડ મલેશિયા હોંગકોંગ પટાયા સિંગાપુર એ બાજુ બજા છે જવાનોોને
ઓહ સરસ સરસ તમારો તો બહ સારો વિચાર છે ભાઈ સારું કેવાય તમે તમારી પત્ની માટે આટલું પહેલેથી વિચારો જો બી એક સારી વસ્તુ છે એ તમારા ફેમિલી મેમ્બર્સ તો તમારા મમ્મી પપ્પા ને એ લોકો મતલબ ચારધામ યાત્રા કેવું કઈ કરી આવ્યા છે
ચારધામયાત્ર હા એ કરી છેને કેદારનાથ ને બદ્રીનાથ જઈ આવે છે બાકી એને યમુનોત્રીને ગંગુરીને જામી જવાનું ઈજરાયને વાિકથીજ ઓલા આવું પડ્યું એમનેજ કામ ના લીધે ક ઘટના બની નાસિકમાં કે મારા એ જે પરદાદા હતા ને એ ઓફ થઈ ગયા તો એમના રોગ ને પછી એમને અયા આવું પડ્યું એમને હ જન્માં
અચ્છા અચ્છા બરાબર છે સારું છે આમ ચારધામ યાત્રા બી એકવાર કરવું જ જોઈએ આપણને જીવનમાં તો શું છે કે આપડે એમ જીવતે જીવતે બધે દર્શન કરી લે એ બી એક સારી વસ્તુ છે નઈ સારું છે તમારા મમ્મી પપ્પા ન પણ પ્લેન થઈ જશે ત્યાં જવાનું
હમ હમ અને મારું હજી હજી આગળ છેને એ જ વિચાર વિચાર છે એના ફરવાનો કે એના જે બાર જ્યોતિર્લિંગ ને આપણા એ બધ બધ બધે બાર જ્યોતિર્લિંગ મને મારો ફરવાનો વિચાર છે પછી એના તમે પૂછશો કાશ્મીરમાં તો એ કાશ્મીર માં વૈષ્ણો દેવી એ પછી એને ચારધામમાં યાત્રા એ એ બધુંધે દર્શન મને ત બધું ધીરે ધીરે કરીને બધું ફરવું છે મને અને મારું માનવું એ છે કે જયારે પણ હું મારા ફ્યુચર વાઈફ સાથે ફરવા જઈશ હનીમોન ત્યારે એ હ સૌથી પહેલા દેવ દર્શન કરીને પછી ત્યાંથીને બાપાના કે માતાજીના આશીર્વાદ લઈને પછી આપણા યાત્રા તરફ અમે એને પ્રસ્થાન કરશું
અરે વાહ તમારો બઉ તો સરસ વિચ સારું ચલો તો આપડે મળીએ પાછા અને તમારી સાથે વાત કરીને મને બહુ જ મજા આવી થેન્ક યુ ભાઈ
થક ય તમા
ઓકે